હલો.
એવુ પપ્પા મજામાં
હ.
શું કરો
હ વરસાદ આવે સે તે ઊંઘ્યા હતા કો
બોલો કેવો હો વરસાદ કેવો હો?
વરહાદ તો ખાંસો પડી ગયો હાલ તો કો
એમ.
હમ્મ.
ભારે હે કે માાપે માપે
એનું નામ આપે એમ તો પણ બે દાડો પડે એનથી ઓસો શે.
બરાબર.
તો એમ તો ખાશો પડે એમ હાલે સાલુ સે. ઓ અતારે અમારે ચાલુ સે થોડો થોડો
બરાબર.
બહાર નેકળો તો પલળી જાય એવો ચાલુ સે કો
હવે અમારે એવું જ સે બસ માફી માફી જ છે.
હા બહાર નીકળવો તો કે ઘડી ફરવા જ પણ શું ફરવા જાય કોઈ જાય એવું સે નહીં
હમ્મ બરા હા એ અ તને ફરાય ની પણ બીમાર થવાય પલાળએ તો.
વરસાદ ના હોત તો
એમ.
હા અહિયાં અત્યારે બધું નહીં લાઈટંગ નજારો સારો દેખાય સે.
ક્યારનું એવું ક્યારેારનું આવું વળી ગયું સે.
કંઈનું બનાવેેલું છે એવું.
એમ એટલેમ શું હોય એમાં
એમાં લાઇટીંગો ગોઠવીત્યારે તો બધી જુદી જુદી જાતની જુદા જુદા કલરની. અને મજા આય જાય. હા એક દોમ ના જોઈ લી સે એટલે કે અતારે કે જઈઆઈએ ચમચમ સે.
બરાબર
હ નજીક સે એટલે ચાર કિલોમીટર થાય હોય. ત માે.
અ સહેલા નજીક જ ક્યા આમ તો અમારા ઘર અમારે પંદર કિલોમીટર થાય.
હા તો નજીક
હમ હમ.
એ. અત્યારે તોછ જ આવું હોય બીજું તો કોઈ ને કાલી જો વરહાદ ના હોય. તો વળી બહુચરાજી ઘમાં જવાનો પ્લાન છે.
બહુ જહી જવું છેમ.
હા દર્શન કરી આવ બહુચરાજીમા
કોણ કોણ કોણ જાઉ
હ આજે બે જણા છે બાઈક લઈને આવવાનો પ્લાન છે.
બરાબર આ તો રેનકોટ ને એવું રાખવાનું એટલેું વરસાદ ન પેલું-' થાાય નય આમ
બહુચરાજીના દર્શન તો ઓમ તો પૂનમ ના તો ભીડ હોય એટલે દર્શન નહી થતા હોય.
બહુ ભીડ હોય.
હમ આડાદાડે જઈએ એમ તો દર્શન કરવા મળે એમ હું એ તો વા ગમે શાંતિ છે હ શાંતિ છે દર્શન
શાંતથી.
ન પેલું તો ગિરદી હોય એટલે ધકમ ધકા ધકમ ધકા લાઈન થેલી હોય. થેડ હેડ હા, ધું માથે પરડ હોમજ
સાચી વાત છે.
હા પછી વળી વળતા આવશે
સૂર્ય મંદિર
ના સૂર્ય હોય થી જાતો સૂર્ય મંદિર જોતા જાય છે પી બચરાજી જાય છે.
બરાબર.
પછી એમને થઈને જાવું મરતો લ
મારે મહેસાણા બાજુ હોય ન તો-'
હા એટલે એમ થઈને મહેસાણામાં નીકળી જ એને
હા નીકળાય બરાબર બેસ ર છેટ
હર તો લી જઈએ એટલે અહં ચ હર ના દર્શન કરીએ. એ. અ એમના કોઈક કોચ લાડવા ક અહી ભોચેલા છે કદી બગડતા નહિ.
કેમ પોસ્ટ લાડવો સેનથી બને લા
લાડ ભાઈ અયા શ. ફે બેલી વળગાડેલા હશે આપડે જોયા નહીં. અને કે પોસ લાટવા આવે છે જ જે જે કંઈ ના વધેલાશે પણ કોઈ દાડો બગડતા નહીં.
એમ
એ કક ન હાાસ હ છે એવું
હા એ હાસપસ પ
હા એટલું કોઈ હાાસ હોય તો ના બગડે પશે અહિયાયાથી જઉુંશે હા હારત કેવાનછી વાથી કળ ને જવું છે મહેસાણા માં દૂધસાગર ડેરી જોવા
દૂધ હા એ જોરદારને ડેરી દૂધ સાર ડેરી હા જોઈ જોઈ અમે એક વખત ગેલા છીએ શું હતું.
એકલે સાાર હ મારે શગ જો જેટલું જેટલું જોવા દેશે બતાવ તો કે ફરવા નઈ દેતા પણ અમુક અમુક મુખ્ય અમુખ્ય વસ્તુ શ હા
અમે ધરણ સાતમાં પ્રવાસ ગયા હતા અંબાજી બાજુ અંબાજી અંબાજી નીકણો છુ.
હા
અને વળતા પાલનપુર ની ડેરી માં અમને ફરવા લઇ ગયા હતા.
બરાબર
અમુખ એરિયામાં
હા એ જોવા જેવી જ હશે ડેરી તો સારી જ હશે.
તે પછી દૂધ નો પાવડર બનાવે લોકો
હા
દૂધ નો પાવડર હોય, એટલા માટે એક તમે ચોક જે માની લો કે ખેતરમાં જો દૂધ નહી બગડીધું લઇ જા સાથે
ઓવે
એવું ના થાય ચ પાવડર લઈ જવાનો ચામા નાખી દો તો ડાયરેક્ટ દૂઝ થઈ જાય.
હા એક દૂધ થઇ જાય પાવડર પાવડર નું દૂધ બની જાય કોને હા એટલે બસકેટલો લેવો પડે
એ તો માપ આપી લે ને કે ભ કે તમાું લીટર છે તો કે ચાર ચમચી કે આઠ ચમચી ના
હ એમ નાખ બસ જે જેટલા ન પછી ખબર પડે કે આટલો નખો આટલો એમને
નહી તો પાણી ફર ભરવાનું પાણીમાં ભર તો દૂધ બની જાય રાબ પીવાનુ પછી ઝાડો નીચે ના આવેવા એ જોવાનુ
એટલે તેનું દૂધ બનાવી ને પીવું ના કોમમાં આવે ને પછ
હા ના કોમાં આવે આવે શવાય દૂધ જ બની જાય એટ દૂધ જ રેડો એટલે ચા મૂકીલા પાણી રેડી હોય, ને એટલે તમાર દૂધ બની જાય એમ એ રીતના
ના ના એટલે એમ કે આજે ચામાં કદાચ બરાબર છે પણ કદાચ આપણે દૂધ પણ બનાવીને પીવું હોય, તો કમ આવે એમ
આવે આવે આવે ઈ તમારે પ પાણી થોડું રેડી ને થોડોક પાવડર વધારે નાખવાનો એટલે આઝાડું દૂધ થઈ જાય.
દ દ થાય દૂધ જેવું દૂધ થઈ જાાયકો
ખબર નહીં પડે એ એ હતુ અમને
હામ તો ચ દેખા તો નહી પાઉડર કે દૂધ નડર મળે એવું તો હવે તો
કોઈ કોઈ આઈટમ આપણી બાજુ આવતી જ નહી.
હા હા
અમને એ લોકો ખવરાય તો પાવડર મજા આયી ગી તી એમ
હમ્મ આ આ લોકો ને બનાવતા હોય દૂધ ડેરીમા ઓય મહેસાણા મહેસાણા બનાવતા જ હશે ને
હોઉ જ જોવ કારણ કે બધી જગ્યાએ હરખું જ હોય.
હા બધા ઈજ જે હોય બધે બનતું જ હોય. ઘી બણે દઈ બણે મોખણ બણે સાસ બણે બધું બનતું તો હોય જ ને
હમ્મ.
હા એમ એમ તો કોયની. પણ આમ કહેવાય શું પાવડર આપડે ગામડામાં ઓસો નઈ સેહર માં કદાચ વપરાશ હોય આપડે ગોમડામાં તો ભેંસો બીજું બધું દોવા દેતા હોય એટલે દૂધ ગમે ત્યાંથી મળી જાય.
હઓ
હ ગેજે ના ઘેર ભેંસ દોવા દેતી હોય ગાય દોવા દેતી હોય તો અહીંયા દૂધ મળી જાય એટલે પાવડર કોણ લાવે.
ના એ લોકો ના લાવે
હા હવે એ લોકોને જેને આ શેહેર માં જોએ. હા. અમે એમ તો ઠેઠ દિલ્હીની ડેરીમાં જેેલા છે દિલ્હી જોડીશી. ચિયુ ગોમ ઈયા ડેરી સે
હમ્મ હમ્મ
તેઓ કારણે અમે જ્યાંતા પ્રવાસમાં તે આપણેે એક ખુમાજી કરીને હતા એમ નો જમાય ત્યોં આગળ રહે શે ડેરીમાં પછી એ બે બેબલીને અહીંયા અમે ભેગા થાવા જ્યાં તા
હમ્મ હમ્મ
એમના ઘેર રિયા પછે મને ડેરી જોવા લઈ ગ્યા ડેરી માં મને આઈસ ક્રીમ ખવરાઈ પટી જ્યુ દેખાવ આઈસક્રીમ ખવરાઈ પછી ચાસર ટનાટન નો એકલા દૂધની મેંલીન પાઈ
બરાબર
પછી બીબલી કે હવે અમારે ઘેર હેડો કીધું ના હવે ક્યાં તો આવું નહી અમે તો કીધું આ બધા નેકળેલા સા પરવાસ માટે એટલે કીધું પછી એને બધા થઈને બસ્સો રૂપિયા કરી અલ્યા
હા હા
અને ઈ બેબલી ને બસ્સો રૂપિયા આલ્યા પસે ત્યોથી અમે નિક કો લઈ જ્યાં તો જ્યાદિન ની પાસે
બરા બરા
દિલ્હીમાં એ પસી રાત રીયા.
બરાબર દિલ્હી માં રિયા એમ
દિલ્હી માં રાત રહ્યાને પછી ઈયા, ત્યાંથી હમ્મ હા ઇન્દિરા ગોંધીન માં એ જગ્યા જોઈ આયા. પછી ગોધીજીને ના ના એ તો બીજા ઠકાણે મારી લીધી
બરાબર
પછી ગોધિજીને અ સમાધિ જે સમાધિ આલી ને તે આગળ જી દિવો ચાલુ ને ચાલુ અખંડ દિવસ ચાલુ જ રે કોન
બરાબર દિલ્હી ગેટ દિલ્હી ગેટ ને
હા ઈ હવે ચવું કેવરય ઈ તો આપડન ખબર નહી.
બરાબર
પણ આ બધા જે આ લોકો ઈયના ઘરે બધે બધા રેતા હોય ને
હમ્મ
અહીયાથી પસ કોઈ આજુબાજુમ ચેય ઈયન જવા આબાના માર્ગો હોય ને ઈ બધે પસે ઘોધીને ઈ જ્યા અખંડ દીવો ચાલુ છે ઈ દીવો શીખ હવે ગેસ નો બળે સે કે લાઈટથી થાય છે ઈ ખબર નહી પણ અખંડ દિવો ચાલુ હશે. પમ
બરાબર
પસે ઈયાથી લાલ કિલ્લોય જોવા જયા તા લાલ કિલ્લો હા મસ્ત શે લાલ કિલ્લો મજા આઈ જાય એવો ફરવાની ફરવાની પણ અમે તો ઉપર તો કોઈ સડ્યા નતા આ નેચે રેરે જોઈ ને બધા આવતા રહ્યાતા કોન કેવું. ઉપર નઈ કોય સડવું પસ પહી ત્યો થઈને નીકળી ગયા તા તે
સારું એમ જોઈએ એટલે ઓસુ
હા પસે ઈયથી જ્યા વ આ પેલા પલ્સની મિટંગ ના પેલા ભંગુ સાહેબ કેતા એયાનું બધું જોઈ આયા હતા.
બરાબર ઈય હેરા
હા એ રાય રાજવાડા જેવું તે હે
એમનું રજવાડું જોઈ આયા એમ ને.
હા ભંગુ સાહેબ નું રજવાડું જોઈયાયાતા મજા આઈ હતું ઈયને રહેવાનુંબેવાનું બધાય. અને અમી જ્યા તારતો ચાર પોચ લક્ઝરીયું આયેલી હતી બધા પલ્સ વાળા જેટલા કામ કરતા તા અંદર માણસો બધા ઈએ પોચ છો લક્ઝરી આઇન પડી તી તે. જેટલી વસ્તીઓ ઓહોહો કે પૈસા આપી દો અમારા પૈસા આપી દો. પસી ઈયા હવે ખાવા પીવાનું શું કરે ભાતને કડી બનાયું. અને પો છ લકઝરી ના જેટલો માણસ બધા ને ભાતને કડી ખવડાવ્યું. અને પાછ વડા ના લીધા આલી પણ
હા હા.
પાછ ફરતા ફરતા આ ઓમણી નીકળી ગયા હતી. બીજા ત્રીજા દાડે આયા કોન ફરતા ફરતા અડાઅવળા દર્શન કરતા કરતા.
હમ હમ.
હમ.
ના ના સરસ કેવા સરસ
જોરદાર એમ અમને તો ઊંઘવાળી
હુંગ વળી જી હોય તોવે કને વાળી સે
અમને
વિદ્યાન ને વિદ્યાન વાળી કે
સુઈ ગયા બધ્ધા સુઈ ગયા.
આ તા આપડે હવે હુઈ જ્યા ભેગા જ સ હવે આપડે બે એક બે મિનિટ જે હોય
પટવા આયુ છે એમ ના એટલે ઓમ તો વચ્ચે વચ્ચે હુઇ ગયો પણ એમજ શું બોલો મને ખબર નહી એમ તો.
એમ નાતે વરસાદ વરસાદ ચાલુ છે કે બંધ.
છોટા આવે એમ બહાર નીકળે એપલ જમા બહુ સ્પીડમાં નહીં.
હમ હા એવ વાયરો બીજ જ ને.
ના ના ના વીજળી આમુખ થઠારીવા બંધ થઈ ગઈ છે પણ વરસાદ ધીમી ધીમેી ચાલુ છે.
એવી તો હમણાં બંધ થઈ જાય. ડી કડીકવે આષઢી અડાડે પાડી છે. સડે એટલો પડીશે બસ શું કરે તાર હવે ફોન આવ્યો નહો તો
હમ ના આવ મમ્મી ઉપર આ્યા તો શું વાત થી ખબર નહી.